હા કેમ છો? બસ આ રહ્યા તમે કેમ છો?
એમ કે શું કરો છો બીજું?
કઈ નઈ જઓ હવે ફ્રેશ થઈને બેઠા થોડી વાર નીચે વોક માટે ગયા હતા. હમ હમ બાકી તમારે શું ચાલે છે ત્યાં
બસ કઈ ની આ અહિયાં આજુબાજુના બધા આ બધા રોડ પર જોની બધા કેવા બધા આમાં અ ફર્યા કરતા છે બધા ડ્રિંક કરેલી હોયને એવી રીતે બધા ફર્યા કરતા છે સિગરેટ ફુકે છે અંયા બાજુમાં પાનની દુકાન છે ને તો ત્યાં જ તો એટલી બધી આમ ત્યાંથી વાસ આવે છે તો અમે બસ આજ બેહીને બધું આ વાત કરીયા કરતા તા કે મતલબ લોકોની મતલબ કેવી એટલી બધી આમ વ્યસન કરવાની ગંદી ગંદી આદતો છે.
હા એ તો મેં પણ નોટિસ કર્યું આજે એક અમે વોક માટે જતા હતા ને તો લોકો જે પાન મસાલા ને એ બધું ખાતા હોય છે. એ લોકોનું કામ રોડ પર પણ થૂકી થૂકીને ખરાબ હાલત કરી મૂકેલી હોય છે. જે ખરેખર રામ ના થવું જોઈએ. અત્યારે થૂકવું પણ વિદેશોમાં તો થૂકવા ઉપર પણ ગુનો છે કે એના ઉપર પણ આપણે અ અ દંડ દેવો પડે છે. અને જયારે આપડે ત્યાં તો અ ઘરમાં પણ લોકો એટલું જે વ્યસનની લોકો છે એ તો ઘરમાં પણ થૂકી બધું બગાડી મૂકે છે.
હમ. મે તો એજ કે હા અમારું તો એજ કેવાનું હોય છે કે મતલબ જેને અ વ્યસન એ જિંદગ મતલબ આમ આપણને આટલું મસ્ત માનવ જીવન મલ્યું છે. આપણે શું કામ આપણે મતલબ આવું મતલબ આવી આવા કરવા જોઈએ. અને પોતાનું શરીર ખરાબ કરવું જોઈએ. વ્યસન શું એ આપણા વ્યક્તિના જીવનને ધીમે ધીમે બરબાદ કરી દેઈ છે. ત્યાં અને કેટલી બધી બીમારી આવે છે. તો આપણે બધા આવા બધા જાન લેવા મતલબ હ આવી રીતે વ્યસન ન કરવા જોવે.
હા સાચી વાત છે તમારી. આજકાલ લોકોને એટલી બધી ખરાબ આદ તો થઈ ગઈ છે. જેના લ એના શરીરમાં શું અસર થાય છે. એના ઉપર પણ ધ્યાન નથી દેતા અને પોતા ની જિંદગીનો જે પરસીનાથી કમાયેલો પૈસો છે તે આ થૂકવામાં વેડ ફી નાખે છે.
હમ. એતો છે જ આજના જે અમણાં આજના યુગમાં જે દારૂ, તંબાકુ, ગુટખા, બીડી, સિગરેટ, નશીલા મતલબ પદાર્થ હોય અને મતલબ આવા બધા એટલા બધા વ્યસનો એટલા બધું અમણાં વધી ગયું છે. એનું એટલે ખાસ કરીને મતલબ આમ યુવાનો એટલે યુવાનો શું ને મતલબ મોટા વડી વૃદ્ધો શું ને એ પણ અવે છે ને પોતાનું શરીર ધ્યાન રાખ નથી. વ્યસન શું માત્ર શરીરના વ્યક્તિના શરીરને જ નહીં પરંતુ તેના પરિવાર ને તેના તેનું મન પરિવાર સમાજ બધાને છે ને નુકસાન જ પહોંચાડે છે.
હા સાચું કીધું. આ જે તમે જોયું હશે કે જે લોકો વ્યસન કરતા એ જીવતી લાશ સમાન હશે કે જેમ કે એ લોકોને બસ ખાવું પીવું ને બસ એમાં વ્યસન માં જ પડી રેવાનું. જો ઘરમાં પણ કઈ ધ્યાન ના દેતા હોય બસ વ્યસન કરવાનું અને અ પાનેને પાનના ગલેને જ્યાં ત્યાં શેરીમાં કે ગમે ત્યાં બેસીને બસ ગપ્પા મારવાના અને વ્યસન કરવાનું બજા આજ કરતા હોય છે.
હમ. એ તો છે જ વ્યસન કરવાથી શું કેટલા મતલબ કેટલી બધી બીમારીઓ થાય છે. અવે એમાં તો સૌથી મોટું આતો કેન્સર નું જ વધારે પડ વધારે વ્યસનમાં કેન્સર જેવી જ બીમારી થાય છે. અવે મોટું નુકસાન તો થાય જ છે. તેની સાથે સાથે જો કેટલા બધા મતલબ મોડાનું કેન્સર થાય છે. દાંત અને મતલબ ગળા અને ગંભીર બીમારીઓ પણ થાય છે. અને આ સિગરેટ ને બીડી ના ધુમાડા થી તો આમ ફેફસા ના બધા અ બધા ફેફસા જ ખરાબ થઈ જાય છે. અને મતલબ હાર્ટ એટેક નો મતલબ ખતરો વધી જાય છે. અ દારૂ નું વગર જો વ્યસન કરે તો એના મગજ ને પણ કેટલું બધું નુકસાન પહોંચાડે છે. પોતાના શરીરને આખું નબળું કરી દે છે. તો એવું મતલબ વ્યક્તિઓએ ધ્યાન રાખવું જોઈએ કે વ્યસન અ આપણેે કરવું જ ન જોઈએ.
ઓ. હા સાચું કીધું જે વ્યસન છે ને તે માણસની જિંદગી બરબાદ કરી મૂકે છે ઘણી વાર આ આપણે જોયું હશે કે જે વ્યક્તિ વ વ્યસન કરતો હશે જેમ કે અ આ દારૂ ની એને લત લાગી ગઈ હોય દારૂનું વ્યસન હોય તો એના ઘરમાં તમે જોયું હશે કે એના ઘરમાં સતત ઝઘડા ચાલ્યા કરતા હશે એના કારણે જે ઘરમાં બાળકો હોય છે. એના પર પણ અસર પડે છે અને એનો વિકાસ ત્યાંથી જ અટકી જાય છે.
હા એ તો તમે બરાબર કેહો છો પરિવારમાં તો મતલબ અગર જો કોઈ વ્યસન કરતું હોય છે તો તેના મતલબ અ ઘરમાં કેટ ટલા બધા ઝઘડા થાય છે મતલબ એ દ દરરોજ અ મતલબ પૈસા મતલબ દ કેટલી કેટલા મ રકમો હોય એની પાછળ ખર્ચાઈ જાય છે જેને કારણે મતલબ કેટલી બધી આર્થિક મુશ્કેલીઓ આવી જાય છે ઘરમાં ઝઘડા થા ય અશાંતિ ફેલાય છે વિશ્વાસ નો પણ મતલબ અભાવ મતલબ થઈ જાય છે અને બાળ ળકો માટે તો અ મતલબ એના ભવિષ્ય પર તો તેની એટલી બધી ખરાબ અસર પડે છે ને કે એ શું કેવું.
અને. હા સાચું કીધું તમે જેમ કે અ પરિવારમાં જો કોઈ એક વ્યક્તિને વ્યસ અન હોય તો એક આખું પરિવાર એમ કે વેર વિખેર થઈ જતું હોય છે અમુક જગ્યાએ આપણે જોતા હોય કે જે વ્યસનની માણસ છે એના ઘરમાં જે અ વારે ઘડીએ જ ઝઘડા અને એનું પ્રમાણ વધી જતું હોય એના કારણે બાળકોમાં પણ ચીડિયાપણું એ બધું જોવા મળતું હોય છે ને ક્યાંક ને ક્યાંક અ એ પરી વાર છે તે આર્થિક રીતે પણ ધ ધ ઘણું અમ કેવાયને કે હેરાન પરેશાન પણ થતું હોય છે એ માણસ પોતાની જિંદગી ના જે દિવસો હોય એ પણ ઓછા થતા હોય એને ખબર નથી હોતી કે વ્યસન થી આપડી જે જિંદગી ના દિવસો છે એ પણ ધીમે ધીમે ઓછા થતા હોય છે પણ એ એ બધું વિચાર્યા વગર વ્યસન કરતા હોય છે એના પોતાના બાળકો સામે પણ નથી જોતા
હા એ તો તમે બરાબર કેહો છો ઘણી વાર મતલબ આમ અ વ્યસન કરી ક રી ને દરરોજ અ મતલબ વ્યક્તિ ઘરમાં એવા બધા મતલબ અ ઝઘડાઓ મતલબ એવા બધા શાંતિ ફેલાવે છે ને કે ઘ પોતાના પરિવન જ પરીવરજનો સા થે છે ને એટલું બધું ખરાબ વ્યર્તન કરે છે પછી પોતાના સામાજિક સંબંધો પણ બગાડે ડી નાખે છે અ વ્યસન કરવાથી શું વ્યક્તિને ચીડીયાપણુ ને ગુસ્સો ને ચિંતા ને એટલો બધો અ એનો શિકાર બને છે ને અને પોતાના એના માનસિક સ્થિતિ ને પણ કેટલું નુકસાન પહોંચાડે છે.
એ તો તમે એકદમ સાચી વાત કરી અમુક લોકોને આ અ દારૂ જો દ્વારે એની પણ લત હોય છે એના કારણે એ લોકો અ આર્થિક રીતે તો નબ કપડા હોય જ છે ને પાછા અ જોગારની લત ને કારણે એ લોકો દેણામાં પણ એટલા ફસાઈ જાય છે કે એ લોકોને આખરે ન કરવાનું કરીદે છે એના કારણે જે પાછળના જે એના ઘર પરિવાર ના વ્યક્તિ હોય છે એને પણ ઘણું બધું સહન કરવું પડતું હોય છે.
હા એ તો તમે બરાબર કરો કેવો છો વ્યસન થી મતલબ છેને આમ બ ચવા માટે છેને શ્રેષ્ઠ માર્ગ અ અને સારા સંસ્કારો હોવા જોઈએ કારણ કે અગર જો આપણે બાળપણથી જ અગર જો બાળકોને વ્યસ ન ના મતલબ નુકસાન વિશે આપણે સમજાવીએ તો બાળકો સમજી જાય છે પણ જયારે અગર જો જ્યાં મતલબ મોટા થઈ જાય છે ત્યાં સુધી આપ આપણે એમને કઈ સમજાવતા નથી એમને મતલબ આ વ્યસન માટે એને કઈ પણ આવી રીતે અ શીખામણ ન આપીએ તો તે લોકો ભવિષ્યમાં આવા રસ્તે જઈ શકે છે તો આપણે છે ને અ બાળકોને નાનપણથી સમજાવવું જોઈએ કે તો જી વનમાં હંમેશા સારા મિત્રો બનાવવા જોઈએ, અને કોઈ પણ એવા હોય મિત્રો તો તેમની સંગાત ન કરવું જોઈએ તો એ આ પણે માતા પિતાએ આપણા પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમ
સાચી વાત કરી તમે જે વ્યસની માણસ હોય એ એક વાર જો એ વ્યસન થઈ ગયું તો પછી એના વગર એ રહી શકતો નથી પછી એના એના પાછળ ગમે લ પૈસા લૂંટાઈ જાય કે ઘરમાં વારંવાર જુઠ્ઠું બોલવું પડે કે કોઈ સાથે ઝઘડો થાય કે એને કઈ પણ થાય તો એ કઈની પણ પરવા કર્યા વગર એ પોતાના વ્યસનમાં જ ડૂબેલો રહે છે એના કારણે જે પોતાની જિંદગી છે એના પાછળ ગુ ગુમાવી દે છે.
હમ એ તો તમે બરાબર કહો છો અને વ્યસન તો મતલબ કેટલા બધા પ્રકારના હોય છે ને આ તો બધા હોય ને હોય જ છે પણ હમણાં થ ને આજના સમયમાં તો આ મોબાઈલ પણ એક મતલબ આમ છે ને ઘણા આમ વ્યસન જેવું જયુ કરે છે જેમ કે હવે ઓનલાઈનમાં જોઓ ને આ ગેમિંગ નું કેટલું બધું અ ગેમિંગનું કેટલું બધું ચલન વધી રહ્યું છે એવા એવા ગેમ માં આવે છે. તો તેને કારણે પણ છે ને આજકાલના જે નવ યુવાનો હોય છે. પોતાનું મતલબ માનસિક સંતુલન ખોઈ બેઠે છે એમાં એ ઓનલાઈન ગેમીગ એવા એવા ગેમો રમે છે તો એ લોકો છે ને એકબીજાને પણ કેટલું નુકસાન પહોંચાડે છે એનાથી અને એને કારણે તે છે વ્યક્તિ નું મતલબ આમ આયુ આયુષ્ય પણ પોતાના શરીરને પણ કેટલું નુકસાન પહોંચાડે છે.
સાચું કીધું આ વ્યસન એટલે એક એવી વસ્તુ છે જે માણસને એની આદત નહી પણ એની ગુલામી થઈ જાય છે અને માણસ જો એકવાર વ્યસન કરે તો પછી એ વ્યસન છે એજ માણસ ને વારે ઘડીએ કરવા માટે હિત કરતું હોય છે એક વાર તો એને કરતા થઈ ગયું હોય છે થતા થતા પણ પછી. વ્યાસન વગેરે માણસ જ નથી રહી શકતો એટલે પૂરી જિંદગી પૈસા બધું ધીરે ધીરે ખાઈ જાય છે.
હમમ એજ તો તો બસ આ વ્યસનને રોકવા માટે ને મતલબ બધા ને આવી રીતે સહલ અ સલાહ આપવા માટે તો એ એમ જ કેવા માંગુ છું કે નિયમિત રોજે કસરત કરવી જોઈએ યોગ કરવું જોઈએ તો તેના કારણે આપણે મતલબ એ પ્રવૃતિઓ કરવાથી વ્યક્તિઓ વ્યસન થી દૂર રાખવામાં એમને મદદ કરે છે.
. સાચું કીધું તમે અને જો બને ત્યાં સુધી આપણા આપણા ધ્યાન હોય એ લોકોને આપણે અ આ જે માહિતી છે એનેથી માહિતગાર કરશું હા અને લોકોને જેટલું બને એટલું વ્યસન મુક્ત થાય એવા આપણે પ્રયાસો કરીશું.
હમ ઠીક છે ચાલો મળીએ પછી‌.
ભલે ત્યારે આવ